કવુ છે ભાઈ મજા
હા ભાઈ મજામાં સાલે તમારે કેવી ચાલે
ા ભાઈ તો શું ભાઈ તમે આ વર્ષે પેલું પીએસઆઇ અને કોન્સ્ટેબલ નો ફોર્મ ભરેલો હતો.
ના ભાઈ અમારી હાઈટ એટલે કન્ફર્મ તેટલી નથી આવતી એટલે મને લાગ્યું કે હાઈટમાં કાઢી નાખશે એટલે મે કોન્સ્ટેબલમાં આવ ના ભર્યો.
ભાઈ ભરવાની આજે આપણે જોઈએ તો રમત ગમત આવી એ અનેક સ્પર્ધામાં ખૂબ જ ભાગ લેવો જોઈએ કારણ કે એનાથી આપણી ફિટનેસ એટલે કે શરીર તંદુરસ્ત રહે.
હા ભાઈ તમારી વાત તો સાચી છે રમત ગમતમાં જે લોકો ભાગ લેશે ને એ લોકોનું શરીર ને જેમ એમ જે લોકો અન્ય કામો કરતા હોય એને ખ જ ખાલી ખાઈ પીને ઘેરે બેસી રહે બંને વચ્ચે બહુ. ફરક જોવા મળે તમે કઈ જણાવ શકશો તમારા ગામડા બાજુ એવું જોઈ હોય છે.
હા ભાઈ હું તમને જણાવી શકું કારણ કે આજે આપણે જોઈએ તો જે શહેરી વિસ્તાર અને ગામડા વિસ્તારમાં ખુબ જ ઘણો મોટો ફરક હોય છે કારણ કે જે આપણે ગામડા વિસ્તારના જે પણ યુવાનો હોય એ લોકો તંદુરસ્ત હોય એનું એક જ કાર કારણ કે એ લોકો ગામડામાં રહે અને એ લોકો એ ડુંગર ડુંગર પર જાય આવા જમાં એ લોકો ન ઘણો બધો ટાઈમ થાય એટલે કે વારંવાર એ લોકો જતા રહે છે અને એ લોકો સવારે વહેલા ઉઠી અને પોતે મહેનત જાત મહેનત કરે એટલે કે ખેતીમાં ખેતી કરતા હોય છે એનાથી એનાથી એ લોકોને ઘણો બધો ફાયદો થાય છે અને અનેક રમત એટલે રમતનું આજ આજના જીવનમાં ખુબ જ મહત્વ છે કારણ કે રમત રમવી જોઈએ. જેથી કરીને આપણું આપણું શરીર તંદુરસ્ત રહે અને આપણને કોઈ પણ રોગ ન થાય તો ભાઈ રમત નું મહત્વ તમે પણ અમને જણાવો.
હા ભાઈ રમતનું જણાવએ ને તો અનેક બધા ક્રિકેટ, કબડ્ડી, ફૂટબોલ, વોલીબોલ, અનેક એવી રમતો છે જેમાં રમતો રમવા માટે પ્લેયર્સનો પોતાનો ઇન્ટરેસ્ટ જાગવો જોઈએ તેથી રમત માં બી મજા આવે એમાં જ રમવા જાય ને કે જબરજસ્તી કોઈ પીટી સર એવો રમાડે જબરજસ્તી મોકલે તેમાં એટલું બધું ઇન્ટરેસ્ટ નથી આવતો પરંતુ પોતાની જે રમતમાં રસ હોય ને તેમાં આપણને હજુ આગળને આગળ જવાની ઈચ્છા થાય તેથી રમતમાં બી રસ ધરાવો જોઈએ. જેમ કે હું પોતે જ એક રમત ર મારી ફેવરેટ રમત હતી હુ નામ પણ રમવુ સ કબડ્ડી તેમાં આજે પણ હું રમવા જાવ ને તો ના ના પાડી શકું દોસ્તો લોકોને. તેથી આજે બી મને એક રમતમાં રસ ધરાવેશે, ભાઈ તમને બી હશે ને કોઈ સ્પોર્ટ્સમાં?
હા ભાઈ તો મારી વાત તો સાચી છે કે અ આપણી જે પણ ઈચ્છા હોય એટલે આપણને પોતાની ઈચ્છા કે આ ઈચ્છા હોય કે આ ગેમ મને ગમે છે તો જ રમવાની એટલે કે આપણ જે જેમાં આપણે ઇન્ટરેસ્ટ હોય એ રમતા આ રમવાથી આપણને જુસ્સો મળે તાકાત મળે અને તમે કીધું તેમ કે જો આપણે પીટી સર ના કેવા પ્રમાણે આપને જરૂરી પૂર્વક આપણને રમાડે તો આપને એમાં ઇન્ટરેસ્ટ નહી મળે એટલે આપણને એટલે આપણે એમાં વધારે પેલું દથી એટલે જુસ્સાથી ન રમી શકી પરંતુ આજે આપણે જોઈએ તો રમત ન એટલે કે સ્પોર્ટ ન એટલો બધો મહત્વ છે કે શું વાત કરું ભાઈ બહ જ મહત્વ છે એટલે આ રમત રમવાથી આપ આપણે મનની શાંતિ જેવી મળે અને મારી પણ ભાઈ પર્સનલ રમત છે એટલે કે આમ તો ઘણી બધી રમત છે એટલે કબડ્ડી રમુ ખોખો બાસ્કેટબોલ હેન્ડબોલ પરંતુ આ બધામાં મારી હેન્ડબોલ એક ખુબ જ એટલે કે મને મનગ મન ગમતી પસંદ પસંદ ની છે આ ગેમ આ એટલું મને રસ છે કે બહુજ રસ છે, આ હેન્બોલ ગેમ મેલે હેન્ડબોલ છે એમાં હું જિલ્લા રાજ્ય અને લેવલે પણ ગેલો છું અમારી સ્કૂલમાં જે હતી એ સ્કૂલમાંથી અમને રાજ્ય લેવલ લઈ જાય અને ત્યાંથી અગાડી નેશનલ લેવલે પણ લઈ જતા હતા એટલે એમાં અમને ખુબ જ ઘણો ફાયદો પણ થયો છે.
હા ભાઈ રમત ગમતમાં આપણે જોઈ ને તો આજે જેમ કે ક્રિકેટમાં આજે ઈન્ડિયામાં એટલું મહત્વ વધી ગયેલું છે ને કે અન્ય ગેમનું કઈ આપલી રાષ્ટ્રીય રમત હોય હોકી પરંતુ એનું એટલું વેલ્યુ નથી પણ ક્રિકેટમાં જોવા જાયને જેમ કે વિરાટ કોહલી એમને બાળપણથી રમીને મહેનત કરીને આજે એમનું આટલું બધું નામ કમાય કે દુનિયામાં એનું નામ બોલાય છે તેમજ અન્ય ગેમો ના પણ કેટલાક બધા તે લોકોની મહેનત ના કારણે આજે રમતમાં વર્લ્ડમાં બી નામ બોલાય છે જેમકે વિરાટ કોહલી ક્રિકેટમાં ને અન્ય જોવા જઈ ફૂટબોલમાં આપણે જે વિદેશનો છે તે ટોપમાં છે રોનાલ્ડો આપણા દેશનો બી છે સચિન કરીને એનું એટલું બધું ટોપ ત્રણમાં છે પરંતુ એની કઈ રિસ્પેક્ટ નથી મળતી પરંતુ રમતમાં જવા જઈ ને અન્ય એવી એથ્લેટિક્સ ને એવી સિંગલ ગેમોમાં એ લોકોને મહત્વ ના મળતું તેથી એ લોકો રસ તૂટી જાયને ક અન્ય સોડી દેતા હોય છે. કે તેથી રમતમ નું મહત્વ સરકારે યોજવું જોઈએ.
હા ભાઈ તમારી વાત તો સાચ છે કારણ કે જે પણ આ સ્પર્ધા રાખે એમાં યોગ્ય ઈનામો આપું જોઈએ અને એ લોકોને ઈનામો આપીને જ ખાલી એ લોકોને સન્માન ના કરવું જોઈએ પરંતુ એ લોકોને આખા જે સમાજ હોય એટલે કે જે પણ ત્યાં હોય એ લોકોની યોગ્ય ઈજ્જત મળવી જોઈએ પરંતુ આજે જોઈએ તો ક્રિકેટ અ ક્રિકેટને સૌથી વધારે એ લોકો એટલે એ લોકો વધારે જોતા હોય છે પરંતુ જે પણ બાકીની જે પણ બાકીની રમત છે એને વધારે મહત્વ અપાતું નથી. એનું એક જ કારણ છે કારણ કે આપણે જે ભારત દેશની જે જે લોકો છે એ સૌથી વધારે ઇન્ટરેસ્ટ જે ક્રિકેટ ક્રિકેટ મેચ જોવામાં ઇન્ટસ્ટ ધરાવતો હોય છે અને એને જ વધુ ઇમ્પોર્ટ સમજે છે પરંતુ આજે તમે કીધું એમ હોકી આપણી રાષ્ટ્રીય રમત છે આજે એ આજે હોકીને કોઈ જોતું નથી જોઈ છે પરંતુ એનું એનું વધારે પેલું એનું મહત્વ નહી કોઈ કોઈને મળ અને બીજી પણ એથ્લેટિક છે અને સ્વિમિંગ છે ઘણી બધી એવી રમત છે.
હા ભાઈ હાલમાં જોય ને તો બે હજાર છવ્વીસ નો વર્લ્ડ કપ જોયયો આપણે તેમાં ક્રિકેટમાં જ એટલું બધું મહત્વ આપ્યું ને જેના જેમ જોવા જઈ ને તો એથ્લેટિકસ ની બી મેચો થઈ હતી તેનું કઈ સમાજમાં એ લોકો લોકો ને કઈ પુલ્સગતથી કઈ રેસ્પેક્ટ ના કરી પરંતુ આપણે ક્રિકેટ નું જોઈ ને તેમાં એ લોકોને સમાજમાં એટલી એટલી રિસ્પેક્ટ મળી ને તે અન્ય ગેમોને ના મળી રમત ગમતમાં બ બધા માણસ હશે ભાઈ તો બધાને સરખું રિસ્પેક્ટ મળવા જ તમે શું કેશો?
હા ભાઈ તમારી વાત છે એ સાચી છે કારણ કે બધી બધી જ રમત એક સમાન છે એટલે બધાને સરખો ન્યાય મળવો જોઈએ એટલે કે સમાન સમાન ગણવું જોઈએ પરંતુ આજે જોઈએ તો હોકી માં છે કબડ્ડીમાં છે એ લોકો ને ક્રિકેટ કરતા ઓછા પૈસા મળે છે અને ક્રિકેટમાં એક એક ખેલાડીને કેટલા કરોડમાં પૈસા આપતા હોય છે પરંતુ આજે જોઈએ તો કબડ્ડી છે ફૂટબોલ છે બાસ્કેટબોલ છે એ લોકો જો પ્લેયર આખી મેચ જમતા હોય આખી ટીમ જીતે તો એને એટલા પૈસા આપતા નથી એનું કારણ એક જ છે કારણ કે એ લોકોને આટલો સપોર્ટ એટલે કે જે પણ એના કોચ છે એની આખી પેલી ટીમ એ લોકો આટલી સપોર્ટ ના કરે એના લીધે એ લોકોને આટલું વળતર ન મળે પરંતુ આપણે બધાએ સમાન રીતે લોકોને યોગ્ય વિતરણ કરવું જોઈએ તો શું ભાઈ તમે આના વિશે થોડ વધુ માહિતી આપશો?
હા ભાઈ આમ જોવા જ ને રમત ગમતમાં કેટલાક ખેલાડીઓ એટલા મહેનતુ હોય ને કે જે ગામડા ના હોય એ લોકોને પ્રોપર એટલે કે ફિટનેસ માટે કોઈ જીમ વગેરેની સગવડ ના હોવા છતાં પણ એ લોકોએ આજે કેટલાક નામ કમાય છે. જેમ કે આપણે જોવા જઈએ ને ડાંગમાંથી સરિતા ગાયકવાડ અન્ય ખોખોમાં બી અન્ય પ્લેયરો પણ નામ કમાયો છે જેમકે ગુજરાતમાં જોવા જઈ ને તો હાર્દિક પાંડ્યાને ક્રિકેટમાં જોયું. તેમને પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે એ લોકોને લગભગ જમવાનું પ્રોપર ત્રણ ટાઈમે મળતું ન હોવા છતાં પણ આજે જોવા જઈએ તો એ કરોડોમાં કમાય છે તો તે આપણે કહી શકીએ છે રમત ગમતથી કમાય તો થાય જ છે પણ એ લોકોની ટસથી એ થયા જે એ લોકો ના ફ્યુચર બી સેટ થઈ ગયું તમે ભાઈ કઈ સ્પોર્ટ્સ ના વિષ જણાવી શકશો કે?
હા ભાઈ તમે કીધું એમ કે એ લોકો ન પરિવાર પેલા પેલા ખુબ જ ગરીબ હતું અને એ લોકો પોતે સ્ટ્રગલ કરીને આગળ વધ્યા છે એ વાત તદ્દન સાચી છે કારણ કે એવા કેટલા બધા ખેલાડીઓ છે એ પોતાના મહેનતથી આગળ વધ્યા છે અને એ પણ સા એ પણ ખરેખર યોગ્ય છે કારણ કે કોઈ પણ આપણે હાસિલ કરવાનું હોય ભાઈ આપણે જાતે જ પોતાની મહેનત પર જ મહેનત પર મહેનત કરીને જ આગળ વધવું જોઈએ કારણ કે જો આપણે મહેનત ના કરે તો અ પણને યોગ્ય એનું પરિણામ ન મળે અને કોઈ પણ રમત હોય એમાં આપણે જો નિષ્ઠાથી આપણે મહેનત કરીએ તો ચોક્કસ એનું પરિણામ સારું જ આવશે કારણ કે આજે આપણે બધી જ ગેમ આપણે મહત્વ આપવું જોઈએ બધી જ ગેમને.
હા ભાઈ તમે આ રમત ગમત વિશે અને જણાવવા માટે ખુબ ખુબ આભાર ભાઈ કેમકે આજે રમત ગમતમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પણ ભાગ લે છે તેથી આભાર માનુંશો તમારો.